હલો કેમ છો
મજામાં તમે કેમ છો
બસ મજામાં આજે હું બહ અગત્યની વાત કરવા જઈ ર્યો છું પરિવાર અને સંબંધો તમે જાણ જ છો કે પરિવાર આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે પરિવાર સાથે આપણને પ્રેમ સુરક્ષા સંસ્કાર અને માર્ગદર્શન આપે છે માતા પિતા ભાઈ બહેન દાદા દાદી અને અન્ય સગા સંબંધીઓ સાથેના સંબંધો આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે સાચી વાતને
બલુલ સા વા પરિવાર એ એવી જગ્યા છે જે માણસને નિસ્વાથ પ્રેમ મળે છે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પરિવાર હંમેશા આપણી સાથે ઉભો રહે છે માતા પિતા ભાઈ બહેન દાદા દાદી અને અમ સભ્યો મળીને પરિવાર બને છે પરિવાર આપણને સારા સંસ્કાર શિસ્ શિખડાવે છે જીવન માં માતા પિતાને આપણે જીવનમાં ખુબ જ મહત્વ આપવું જોઈએ માતા પિતા આપણા માટે ઘણો ત્યાગ કરે છે તેઓ આપણને સારું શિક્ષણ સારું જીવન અને ઉચ્ચ ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે સતત મહેનત કરે છે તેમના તેમના પ્રેમ અને માર્ગદર્શનને સફળતા મેળવી ખુબ જ મુશ્કેલ છે તેથી આપણે હંમેશા માતા પિતા નુ હાલ કરવો જોઈએ અને હા ભાઈ બહેન સાથેનો સંબંધ પણ ખુબ ખાસ હોય છે ભાઈ બહેન વચ્ચે ક્યારે ઝઘડા થાય છે પરંતુ પ્રેમ એટલો જ હોય છે મુશ્કેલી સમય સમયમાં ભાઈ બહેન એકબીજા ન સહારો બને છે બાળપણની ઘણી સુંદરતા સુંદરતા યાદો ભાઈ બહેન સાથે જોડાયેલી હોય છે દાદા દાદી અને વડીલોનું પણ પરિવારમાં વિશેષ સ્થાન હોય છે તેઓ પોતાના અનુભવથી આપણને જીવનમાં મહત્વનો પાઠ શીખવે છે તેમની વાતોમાં જ્ઞાન અને અનુભવ છુપાયેલો હોય છે વડીલો ન સન્માન કરવું અને આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે સાચી વાત ને
ભહી હા સાચી વાત છે સંબંધો વિશ્વાસ પ્રેમ આધાર અને સમજણ પર આધારિત હોય છે સાચા સંબંધો જાળવવા માટે એકબીજાની લાગણીઓને સન્માન કરવું જરૂરિયાતના સમયે મદદ કરવી અને સુખ દુખમાં સાથે રહેવું જરૂરી છે પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ અને સહકાર ઘરમાં શાંતિ અને ખુશી લાવે છે એતો સાચી જ વાત છે એ
હા આજના સમયમાં લોકો પણ પોતાના કામમાં એટલા વ્યસથ થઈ ગયા છે ઘણી વાર પરિવાર માટે સમય કાઢી સકતુ નથી ના ના પરંતુ પરિવર સાથે થોડો સમય ગીતાવાથી સંબંધો વધુ વધુ વધુ મઘૂર બને છે એક સાથે બેસીને વાત કરવી ભોજન લેવું એ વાત જ કઈ અલગ છે એ માટે પરિવાર હોવો ખૂબ જ જરૂરી ગણાય છે
હરસ ભાઈ ની બથૅડે હતું ને
હ પિતા સંતાનોને જીવનભર મહેનત કરીને તેઓ પોતાના બાળકને ભવિષ્ય ઉજ્જવળ આપે છે અને અનેક એવા ત્યાગ કરે છે
એબ
જે બાળકો તેનો હશે પણ ચૂકવી શકતા નથી ના પરંતુ પરિવાર સાથે થોડો સમય વિતાવ હોય આજે અઘરું બની ગયું છે સંબંધ વિશ્વાસ પ્રેમ અને સમજ પણ કેટલા ટકેલા હોય છે જો સંબંધમાં વિશ્વાસ હોય તો લાંબા સમય સુધી મજબૂત રહે છે સંબંધોમાં ક્યારેક મતભેદ થાય છેુ પરંતુ તો વાતચીત અને સમજણ દ્વારા તેને દૂર કરી શકાય છે સંબંધોને જાણવી રાખવા માટે એકબીજાની લાગણી નો સન્માન કરવું ખૂબ જ જરૂરી છે અહંકાર ગુસ્સો અને ગેરસમજણ સંબંધને નબળા બનાવી શકે છે તેથી હંમેશા પ્રેમ સહકાર અને ક્ષમતા ની ભાવના રાખવી જોઈએ.
તેજ રીતે મિત્રતા પણ એક તે જ રીતે મિત્રતા પણ એક સુંદર સંબંધ છે. સાચો મિત્ર સુખ અને દુખમાં બંને સાથ આપે છે, મિત્રતા આપણને આનંદ આત્મવિશ્વાસ ના આપે છે. જીવનમાં સારા મિત્રો હોવા એ આપણા સૌથી મોટુ ભાગ્યશાળી ભાગ્યશાળી છે, પરિવાર અને સંબંધો માણસને માનસિક આપે છે. જ્યારે જ્યારે એકલા હોઈએ ત્યારે પરિવાર પરિવાર અને પોતાના લોકો સાથે
જુલાઈ ની વાત કરું આ મારે તો જીસ તારીખથી પ્રેક્ટલને પચીસ તારીખથી પોતે પછી પચીસ તારીખે.
તો ઘણા મિત્રો પરિવાર અને સંબંધો આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
હમ એ
એકતા પરિવારની સૌથી મોટી તાકાત છે, પરિવારમાં બધા જ સભ્ય એકબીજાને મદદ કરે છે, ત્યારે કોઈ પણ મુશ્કેલી મોટી લાગતી નથી સુખના સમયમાં બધા સાથે ખુશી વહેચીએ છીએ અને દુખના. સમયમાં એકબીજાનો સહારો બને છે. આજના સમયમાં ઘણા આજના સમયમાં ઘણા પરિવારો. અને ગેરસજ જોવા મળે છે, ઘણા લોકો એકબીજાને પૂરતો સમય આપ નથી દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત રહે છે, પરિણામે સંબંધોમાં અંતર
હા સાચી વાત છે, તમારી આધુનિક જીવનમાં વ્યવસાયને કારણે લોકો પાસે એકબીજા માટે ઓછો સમય રહે છે, જેના કારણે સંબંધો સંબંધો તૂટી શકે છે, તેથી પરિવાર સાથે. સમય કરવો ખુલ્લા મનથી વાતચીત કરવી અને એકબીજા સાથે એકબીજાની કદર કરવી ખૂબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિમાં પરિવારોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, સંયુક્ત પરિવાર પદ્ધતિ આપણને એકતા સહકારતા અને વડીલો પ્રત્યે આદર આદર ન મહત્વપૂર્ણ શીખવે છે, વડીલો નો અનુભવ અને આશીર્વાદ પરિવાર માટે અમૂલ્ય સંપત્તિ સમાન છે. બરાબર છે, ને
હા બિલકુલ સાચી વાત જો પરિવાર ના સભ્ય રોજ થોડો સમય સાથે બેસીને વાત કરે તો ઘણી બધી સમસ્યા સરળ થી લાવી ખુલ્લા મનથી વાતચીત કરવાથી વિશ્વાસ વધે છે. અને સંબંધો વધુ મજબૂત બને છે. માતા પિતા અને સંતાનો વચ્ચે સંબંધ પણ ખુબ જ મહત્વનો હતો. રહ્યો છે, માતા પિતા તે સંતાનો માટે જીવનભર મહેનત કરે છે, અને તેઓ પોતાનું બાળક નો ભવિષ્ય ઉજ્જવ બનાવે છે અને અનેક ત્યાગ પણ કરે છે જેથી સંતાનો પણ માતા પિતાને લા લાગણીઓ ને સમજવી જોઈએ અને તેઓનો આદર કરવો જોઈએ માતા પિતા એ પણ સં સંતા તન સાથે મિત્રતાની જેમ વર્તન કરું જોઈએ જો બાળક પોતાની વાત ખુલ્લે આમ કહી શકે તો પરિવાર માં વિશ્વાસ તબે છે અને કેટ કેટલાક અને ઘણી વખત બાળકો પોતાની સમસ્યાઓ મનમાં જ રાખે છે તે મનમાં રાખવાના બદલે તે પતિ પોતાના પરિવારોને સમક્ષ રજૂ કરે અને પોતાની જે મૂઝવણ હોય. એ જે સમસ્યા હોય તે અને જણાવી દૂર સરગાથી કરી શકાય છે આત થી આ તેથી પરિવારનું વાતાવરણ પ્રેમાળ અને સહકાર અસરકારક હોય છે. સબ મિત્રો સંબંધો જાળવવા માટે સમા પણ ખૂબ જ જરૂરી છે દરેક માણસની ભૂલ થાય છે જો આપણને નાની નાની વાતોમાં મનમાં રાખીશું તો સંબંધો કડવાશ લાવી શકે છે સમા અને સમજણ સંબંધને લાંબા સમય સુધી મજબૂત રાખે છે એવું નથી લાગતું તમને.
હા સાચી વાત છે તમારી પરિવાર અને સંબંધો જીવનનું સાચું ધૂમ છે પૈસા અને ભૌતિક સુખ સુવિધાઓ કરતા પણ પરિવારનો પ્રેમ અને લાગણી વધુ કિંમતી છે તેથી આપણે હંમેશા પરિવારને સભ્યો અને સગા સંબંધી સાથે પ્રેમ વિશ્વાસ અને સન્માનથી વર્તવું જોઈએ અને સારા સંબંધો જાળવી રાખવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાચી વાત છે.
હા બિલકુલ સાચી વાત સંબંધોમાં અહંકાર માટે કોઈ સ્થાનતું હોવું જોઈએ નહી ઘણી વાર લોકોના માત્ર પોતાના અહંકાર ના કારણે સારા સંબંધો ગુમાય દે છે. જયારે પ્રેમ અને સમાન હોય તો સબંધો વધુ સુધારવાનું છે તમે કીધું એ પ્રમાણે વડીલોનું સન્માન કરવું પણ આપણી પરિવારની સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે વડીલો પાસે જીવનની ઘણો તમે અગડી જણાવ્યા મુજબ ઘણો અનુભવ હોય તેમની તમે એ પણ કીધું કે તેઓની સલાહ અને માર્ગદર્શન આપણને ખુબ જ યોગ્ય લાગે છે તેથી આપણે વડીઓ ન હંમેશા આદર કરવો જોઈએ. અને. ઘરનાન નાના સભ્યો પ્રત્યે પણ પ્રેમ અને લાગી રાખવી જોઈએ. પરિવારમાં દરેક વ્યક્તિનું મહત્વ હોય છે કોઈ નાનું મોટું નથી દરેક સભ્ય પરિવારને ખુશ અને મજબૂત મનાવવા માટે યોગ્યાન યોગદાન આપે છે સંયુક્ત પરિવારની વાત કરીએ તો તેમાં એક અલગ જ આનંદ હોય છે દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન અને અન્ય તેમની સાથે રહેવાનો અનુભવ ખુબ જ સુંદર હોય છે ત્યાં પ્રેમ સહકાર અને એકતા વધુ જોવા મળે છે એવું નથી લખતું તમને.
હા તમારી વાત બિલકુલ સાચી છે પરીવાર એ આપણને સુખ આપે છે અને જીવનની અમૂલ્ય સંપત્તિ છે હવે આપણે આજ રીતે વાત કરતા રહેશું.
ઓકે. અચ્છા.